હલો હમ.
હેલો.
હેલો.
હા આવે છે આવાજ?
આવે છે આવે છે હા નમસ્તે બેન કેમ છો?
બસ મજામાં આજે હઅ આજે હું લર્નિંગ ન્યુઝ કે વિષય પર વાત કરીએ.
હા હા સારું સારું હા. ખુબ સારો વિષય છે. આજના જમાનાને નવી કૌશલ્ય શીખવાથી ખુબ જરૂરી છે.
હા ખુબ જરૂરી છે.
હમ.
હા બિલકુલ ધન વધે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે.
આ સાચું આ સમયમાં ટેકનોલોજી ખુબ તેજસ્થી બદલાઈ જાઈ રહી છે. એટલે આપણે પણ નવીન વાતે શીખવી જોઈએ.
હા બ સાચું છે. અ તમે હાલમાં કેવું નવું કૌશલ્ય શીખી રહ્યા છે.
હું કમ્પ્યુટર ઈંગ્લિશ બોલવાનું ઓનલાઈન કામ શીખી રહું હમ.
ઓનલાઈન કામ શીખી રહ્યા છે હા એ તો ખુબ ઉપયોગી છે વાહ હમ્મ ખુબ ઉપયોગી છે વાહ
તમે શું શીખો છો?
હા હું નવી રેસીપી બનાવતા શીખું છું. સાથે સિલાઈ અને હસ્તકલા પણ શીખું છું.
હા ખુબ સરસ નવી વસ્તુ શીખવાને અ એક સેકન્ડ હમ્મ. નવી વસ્તુ શીખવાનું સારી બાત છે ને હમ્મ
હા આનંદ થાય છે જીવનમાં
હમ્મ
અને સમય નો સાચો ઉપયોગ પણ થાય છે.
હા સાચી વાત છે સમયનો ઉપયોગ તો સારું થાય ટેકનોલોજી સાથે તો હમ્મ સારું છે તમે શું શીખો છો તો રેસીપી સરસ પણ એક મને લાગે હા મને લાગે છે શીખવાની તો કોઈ ઉમર નથી હ હમ્મ
હા મને તો શીખવા હા એકદમ સાચું નાના બાળકો થી લઈને વૃદ્ધ લોકો સુધા બધા કઈક નવું શીખી શકે છે.
હા આજકાલ મોબાઈલ અને ઇન્ટરનેટ થકી ઘર બેઠું ને બધી શીખી જાય શકે
હા હા યુટ્યુબ અને ઓનલાઈન ક્લાસીસ થી લોકોને ઘણી મદદ મળે છે.
હા પણ શીખવા માટે મહેનત અને નિયમત આ બધું જરૂરી છે હ
હા તે તો છે જ હા તો જો આપને દરરોજ થોડો સમય આપીએ તો જરૂર પ્રગત તો કરી શકીએ
હા મને સંગીત શીખવાની પણ ઈચ્છા છે.
લેકિન સારું છે હા સારા વિચાર છે તમારા તો સંગીત મને પણ હ સંગીત મનને શાંતિ આપે છે મને પણ બહુ ગમે છે સંગીત
અ તમે ક્યારે નવીન ભાષા શીખવાની કોશિશ અ કરી છે.
હા કરુ છું આવે જો હા ઇંગ્લિશ નો તો બોવ વાતો થાય છે. એટલે ઇંગ્લિશ નો શબ્દો શીખવાની પ્રયત્ન કરું છું
હમ્મ હમ્મ.
જો મરાઠી માં નાખું છું ઇંગ્લિશ ઇંગ્લિશ માં મરાઠીમાં કરી છે થોડું થોડું શીખવાની કોશિશ કરવું જોઈએ મહિલાઓમાં તો સારું રે છે.
હા એકદમ ખરું મહિલા માટે પણ આ ખુબ ઉપયોગી છે.
હા ઓકે ઓકે છે
લેનલાઈન ઘરની સાથે સાથે ઓનલાઈન કામ બી કરી શકે છે
હ બહુ સરસ ભાષા શીખવાથી રોજગારી વધે છે. હા તો કુપન વધે છે
હમ્મ.
છો આપણી અલગ અલગ ભાષાતી હોય આપણું કોઈ કામ કરતા હોય
હમ્મ અને પરિ પરિવારને પરિવારને સાંભાળે અને પરિવાર ને આર્થિક મદદ પણ થાય છે ને હવ વર્ક ફ્રોમ હોમ થ ઓનલાઈન તો ન કલ શકું સમય ના સદઉપયોગ કરું
હા, મહિલાઓ હા સાચી હા મહિલાઓ જો ને ઘરની સાથે સાથે ઓનલાઈન કામ પણ કરી શકે છે. ભાષા જો આવતી હોય ને આવું જોઈએ હા તેથી આવકમાં વધારો થઈ શકે છે, હા આવક એમાં પણ વધારો થય જાય
હા બિલકુલ આપને તો ત્યારે શીખવાનું બંધ ના કર જોઈએ અ શીખવાનું તો- - કોઈ ઉંમર નહી, થાય- -
હા, પરિવાર ને પણ આર્થિક મદદ મળી શકે છે.
હા, અ આર્થિક મદ- - થોડા મન થાય પ્રાઉડ ફીલ હોય- - કે મેં શું કશું કરીથી કશું હેલ્પ મેં આવું- - છુંસા, મન સેટિસ્ફેક્શન લગતા હૈ- - કે હા હ- -
આપને શીખવાનું ક્યારે જ બંધ ના કરવું જોઈએ મનની ઈચ્છા શક્તિ હોય, તો- - બધું શકી શકાાય છે.
હમ. અને પર પરિવાર મતલબ પરિવાર ન ધ્યાન રાખે- - અ પૈસા ભી કામવાયા સાર લ સારી બાત ક્યા હોય- -
હા હા જીવનભર શીખતા રહવું. રહવું એ છે સફળતા નો માર્ગ છે.
હમ હમ.
હ નવી, કૌશલ્ય આપનું જીવન વધારે સુધાર- -
ચલે છે. હા ઘણી બધી કૌશલ્ય છે જો આપ- - શીખવા હ બહ સરવું- -
બાર ક નિ પણમ હ બાર- - કોઈ પણ સ્કૂલ નું હોમવર્ક હોય એસી કરી શકે છે આપ- - હમે જો ભાષાઓતી હોય ઇગ્લિશ હિન્દી જો ગુજરાતી- - મરાઠી આપણ કેવી લેંગ્વેજ યુઝ કરે તો બીજી બી આવું જોઈએ. બાળકોને સાર જ કેહેવાય તેમને આપ હોમવર્ક લઈ શકે છે.
હા. જમાની સાથે ચાલ્યું- - પડે ના અ પીછા રહે તો- - ફર કોઈ મ્પોર્ટન ના આપે આપને- -
હા, ઇમ્પોર્ટન્ટ ટપે હ જો ર- - બી બહ છેપ, બી શીખવાનું સારું છે- - નવી નવી રેસીપી તને કો બનાવવાનું છે. હા યુટ્યુબ કધને તો- - કિચન વિડવા છે હા સારું છે- - એ તો કરવું જોઈએ- -
હા.
આજના જમાનામાં તો નવું કૌશલ્ય શીખવાનો બો મહત્ત્વ છે. થોડું થોડું કરું એના પણ આવું જોઈએ. હાલેજ માટે બ જરૂરી છે હા. હા આપણ જો છે- - ફેમિલી પર ડિપેન્ડ ના રહી શકે ને આપને પણ થોડુંસો- - આવું જોઈએ આજર કોલેજમાં હોય- - તો ગોહમ મહિલા હા- -
ઓર આપની આવું ઈચ્છા શક્તિ વધારે રહે ને- - તો હું કશું બી- -
જો હા ગામડા ગમે તો એવું થઈ ગયું છે હા મરા જોશ- - કેલા નથીતરી પણ યુટ્યુબ એ તો પછી આવે છે લોન ના વિડીયો- - પો તે જોઈ જોઈને બહ એટણા બધા શીખી ગયા છે ને લોકો મહિલા તો બહુ થોડું આગળ વધાની કોશિશ કરે છે આપનામાં હિંમત જોઈએ હા આપણે હઓ હું કરી શકીશ તમાને આવશે એવું પ્રયત્ન કરવાથી છોટો છોટો પ્રયત્ન
હમ્મ અ ઓછામાં ઓછે છે એક કલાક હા ઓછા ના ઓછે એક કલાક નિયમિત પ્રેક્ટિસ થાય ને તો ધડપથી કોઈ ભી નઈ સ્કિલ સીખી જાય
હા સમયનો સાચો ઉપયોગ પણ થાય છે
હમ્મ અને આજના સમયમાં ડિજિટલ સ્કીમ કમ્યુનિકેશન કમ્પ્યુટર આર્ટીફિશિયલ ઇન્ટલીજન્સ વિડીયો એડીટીંગ આ બધાની માંગ છે હમ્મ
ન્યા તો બધું કહી શકાય ન્યાય પણ આપ કોઈ ફ્યુચરો આપને બધું શીખી શકાય છે એ આઈ કરી
હા એ આઈ એ પણ બહુ સારી સ્કીિલ છે હ પછી હું તો બિઝનેસ બી કરું શકે અને વિડીયો
બાકી સીકો એપ આવે ને સી કો એપ પણ બધું શીખાય છે તમારો વેટ લોસ તો તમને જોબ કેવી રીતે કરવાની તમે કોઈ ઉદ્યોગ કર્યો હોય ઘરઘરના તે કેવી રીતે ચલાવાનુંય સી કો એપ પણ તે બહુ સરસ શીખાવે છે
ઘને બધે છે વિડીયો હા ફક્ત નોકરી માટે નહીં પણ આત્મવિશ્વાસ માટે તે બીસ
આત્મવિશ્વાસ હા આત્મવિશ્વાસ વધે છે મને તો કો ગમે છે કોઈ બી વિડયો તો પરફેક્ટ બતાવે છે જોબ તો કોઈ નવું કામ કરતા હોય ને તો એનામાં બહુ મદદ મળે છે શીખો આપમાં
હા હા હા અ મે તો હુ તો આજથી શરૂઆત કરું નાનો પગલ ભવિષ્ય બદલાઈ શકે હા મે સોચું
હા અભ્યાસ જરૂરી છે ફક્ત નિયમિત અભ્યાસ તમે નિયમિત મહેનત કરો ફોન ચાલે છે આજકાલ મોબાઈલ અને ઇન્ટરનેટ પર હા હા હ
છે
હા.
એકબીજાને પ્રોત્સાહન આપી એક દુસરાને સપોર્ટ કરીને સફળતા વધારે મળે ન્યૂ સ્કીલ શીખે સારે જોડે ફિર
હા
થાય જી ઓજા ઓજા એક એક કલાક નિયમિત હા પ્રેક્ટિસ કરે ને તો સા બધું શીખાઈ જાય મહિલા તો કસી કો આ કશું ફિલ્ડમાં પાછળ નથી આ ગ્રાફ કસ ડિઝાઇન ના કોર્સ ભી બહું સારું છે હ
હા આપણી જીવનમાં વધારે સુંદર અને સફળ બનાવે છે ગ્રાફિક ડિઝાઇન પણ ગ્રાફિક ડીઝાઇન શીખવું જોઈએ.
હમ્મ અ ઈઝી બી છે.
દરરોજ કઈ નવું શીખવાની તમે પણ કરો.
હા હા
કઈક નવું શીખીએ બહુ સરસ વાત તમે તમારી સાથે. હા વાત કરીને પ્રેરણા મળી બહુ સરસ
હા. મળે ભી મળે હમ હ મને બી બહુ આનંદ થાય. હા મળીશ હા મળીશ સારું.